હા કાવ્યા હાય કાવ્ય, કેમ છે?
મજામાં તું. કેમ છે?
અરે તને મને એક વાત કેવી હતી કાવ્ય મેં ઇન્સ્ટાગ્રામ પર એક રીલ જોઈ બધું એટલું પરફેક્ટ લાગતું હતું લાઈફ એટલી ફ્લોલેસ હોય શકે
બસ એક તો પ્રોબ્લેમ છે રીયલ લાઈફ પરફેક્ટ લાગે છે પણ રિયલ લાઈફમાં એટલું સિમ્પલ નથી હોતું
સાચું છે પણ ક્યારેક એવું લાગે છે કે આપડે પાછા રહી ગયા છે બધા ટ્રાવેલ કરે છે પાર્ટીસ કરે છે આપણેે જ કઈ ખાસ નથી કરતા
એમ ન વિચાર લોકો સોશિયલ મીડિયા પર ઓનલી હાઈલાઈટ બતાવે છે કોઈ સ્ટ્રગલ ફેલર્સ કે બોરિંગ ડે તો શેર જ નથી કરતું
હા બટ સ્ટીલ કમ્પેરિઝન તો થયા જ જાય છે ને એસ્પેશિયલી જયારે સેમ એજ ના લોકો એટલા એટલું બધું અચીવે કરતા દેખાય છે
કમ્પેરિઝન ઇસ ધ બિગેસ્ટ ટ્રાક આપણે તેમની રીલ સાથે આપણી લાઈફ કમ્પેર કરીએ છીએ એ તો અનફેર છે ને
મને કોઈ વાર ઇનસિક્યોરિટી થાય છે ખાસ કરીને મારા લુક્સ ના અંગે બધા ફિલ્ટર્સ એડિટિંગ બધું અનરિયલ લાગે છે
એક્ઝેક્ટલી ફિલ્ટર્સ બ્યુટી સ્ટેન્ડર્ડ કમ્પ્લીટલી ચેન્જ કરી નાખ્યા છે લોકો પોતાનું રિયલ ફેસ એક્સેપ્ટ જ નથી કરતા હવે
અને ફની થિંગ એ છે કે જયારે હું કોઈને રિયલ લાઈફમાં મળું ને ત્યારે તેઓ રીલ કરતા ટોટલી અલગ જ દેખાતા હોય છે
એજતો રીલમાં સ્મૂથ સ્કીન પરફેક્ટ લાાઈટનિંગ અને રિયલ લાઈફમાં નોર્મલ હ્યુમન
પણ કાવ્ય સોશિયલ મીડિયા આખું ને આખું ખરાબ તો નથી ને ક્યારેક યુઝફુલ પણ લાગે છે
અફકોર્સ સોશિયલ મીડિયાનો પોઝિટિવ સાઈટ પણ છે લર્નિંગ અવેરનેસ ક્રિએટિવિટી બધું મળે છે
હા એ મેં તો ઘણી રેસીપીઝ સ્ટડી હેક્સ અને ડીઆઈ વાઈ આઈડિયાઝ પણ ત્યાંથી શીખું છું કેટલું બધું શીખવા મળે છે મને તો
કો આપ ઇન્સ્પિરેશન પણ મળે છે બસ આપણે બેલેન્સ બનાવી રાખવું પડે છે
બેલેન્સ એજ ડિફિકલ્ટ છે કોઈ વાર કેટલા કલાક પસાર થઈ જાય છે ડૂમ સ્ક્રોલિંગ ના અંદર ખબર જ નથી પડતી
સેમ યર હું તો રિસેન્ટલી સ્ક્રીન ટાઈઇમ ચેક કરતી હતી ઓલમોસ્ટ ફાઈવ આર્સ મેં શોક થઈ ગઈ મેં કહું કે મેં સાઇ મિનટ સ્વાસ્્ય ડૂમ સ્ક્રોલિંગ કરો અને આ ફાઇ મિનિટ ફાઈ આરમાં ક્યારેય થઈ જાય
ઓ ખુદા એ તો ઓલમોસ્ટ હાફ ડે છે
એક્ઝેક્ટલી અને એ સમયે આપણે પ્રોડક્ટ કામમાં લગાવી શકતા હતા
કાવ્યા તને ક લાઈફ બેકાર બોરિંગ થઈ જશે
ઇનિશિયલી પેલા લાગતું બટ હવે લાાઈફ એકદમ પીસફુલ બને છે
પીસફુલ શાંતિપૂર્વક
કમપરઝન લેસ પ્રેશર મોર ફોકસ ઓન રિલેશનશિપ્સ
સાચું છે આપણે ફ્રેન્ડ સાથે રિયલ વાતો કરતા પણ ઓછો સમય સ્પેન્ડ કરીએ છે
એક્ઝેક્ટલી આપણેે સેમ રૂમમાં બેસીને પણ ફોનમાં બિઝી રહીએ છીએ
હા સાચેમાં લાસ્ટ ટાઈમ ગઈ આપણે મળેલા હતા ત્યારે આપણેે પચાસ ટકા ટાઈમ તો આપણે રીસ જ જોઈ રહેલા હતા કઈ વાત બી નહી કરીએ આપણેે ને એમાં આપડણે ક કે મળીએ મળીએ કેટલા વખત થી નથી મળેલા
રિયલ લાઈફ એકચુઅલી એડક્ટિવ છે કારણ કે ઇન્સ્ટન્ટ હે પ સાત છે
હા બટ શોર્ટ ટર્મ ખુશી આપે છે રાઈટ
સ લોંગ ટર્મમાં ડ સેટિસ્ફેક્શન જ મળે છે
કોઈ વાર મને લાગે છે કે લોકો સોશિયલ મીડિયા પર નકલી પર્સનાલિટી મેન્ટેન કરે છે
એપસોલ્યુટલી ઘણા લોકો વેલિડેશન માટે પોસ્ટ કરે છે લાાઈક્સ કમેન્ટ્સ એ બધું સેલ્ફ વર્ડ સાથે જોડાઈ જાય છે
સાચેમાં જ્યારે લાઈક્સ ઓછા હોય તો ત્યારે એનો મૂડ બી ખરાબ થઈ જાય છે એનો મૂડ એ જયારે પોસ્ટ કરે છે તો એનો મૂડ ડિપેન્ડ કરે છે કે એના લાઈક્સ અને એના શેર પર આ તો ખોટું છે ને
રિયલ હેપીનેસ લાઈક્સમાં નહી રિયલ હેપીનેસ રિયલ મુમેન્ટમાં છે
હા આ લાઈન તો ઘણી ઘેરી હતી
સિરિયસલી રિયલ લાાઈફમાં જે કનેક્શન હોય છે ફેમિલી ફ્રેન્ડ્સ એ સોશિયલ મીડિયા રિપ્લેસ કરી જ નથી શકતું
તો સોલ્યુશન શું છે સોશિયલ મીડિયા આપડે આખું ને આખું છોડવું
ના ટોટલી છોડવાની જરૂર નથી બસ માઈન્ડફુલ યુઝ કરવું
માઇન્ડફુલ એટલે
એટલે કે સ્ક્રીન ટાઈમ લિમિટમાં કમ્પેરિઝન આપણે એટલા કરવાના જોઈએ પોઝિટિવ કન્ટેન્ટને ફોલો કરવું જોઈએ અને રિયલ લાઈફને પ્રાયોરિટી આપવી જોઈએ
મે ટ્રાય કરીશ મે બી ડેલી એક બે કલાક લિમિટ રાખું
ગ્રેટ અને વીકેન્ડ્સમાં ડિજિટલ ડિટોક્સ પણ ટ્રાય કર
નાઈસ આઈડિયા આનાથી તમારું મન શાંત થઈ જશે મન ફ્રેશ થઈ રહેશે
અને ઇંગ્લિશમાં જે છે તે યાદ રાા રીલ ઇઝ એડિટેડ રિયલ ઇઝ રો એન્ડ રો ઇઝ ઓલવેઝ બ્યુટિફુલ
હા આઈ લવ ધિસ કોટ રિયલ લાાઈફ ઇમ્પફેક્ટ છે પણ એજ તેની ખાસિયત છે
એક્ઝેક્ટલી આપણે પરફેક્ટ લાઈફ નહી. રિઅલ લાઈફ જીવી જોઈએ.
કાવ્યા ક્યારેક મને લાગે છે કે સોશિયલ મીડિયા એ આપણને આપણી જાતથી દૂર કરી દીધા છે.
હા આપણે બીજાના જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે. કે પોતાનું જીવન જીવવાનું ભૂલી જ જઈએ છેએ.
સાચું કહું તો ક્યારેક હું કાચમાં મને જ ઓળખ ઓળખી નથી શકતી મને લાગે છે કે હું પણ કોઈ ફિલ્ટર જેવી બની ગઈ છું.
રિયા એજ તો ડેન્જર છે આપણે સ્લોલી પોતાની ઓરિજિનેલિટી ગુમાવી રહ્યા છે.
અને ફની વાત તો એ છે કે આપણે ખુશ દેખાવા માટે ફોટો શૂટ કરીએ છે પણ અંદરથી ખુશ નથી હોતા.
એેલી આ દેખાવાની ખુશી છે અને અસલ ખુશીમાં ઘણો ફરક છે.
હા ક્યારેક હું જયારે ફોટા ક્લિક કરતી વખતે સ્માઈલ કરું છું પણ દિલમાં કંઈક ફીલ જ નથીહથી થતું હતું.
રિયા એક વાત યાદ રાખશે જ્યાં દેખાવા માટે જીવવું પડે ત્યાં સાચી ખુશી ક્યારેય નથી મળતી.
તું સાચું કહે છે હું ઘણા સમયથી બસ ઇમ્પ્રેસ કરવા માટે જીવી રહી હતી.
અને ઇમ્પ્રેસ કોને કરવું છે એ લોકોને જેમને આપણે રિયલમાં ઓળખતા પણ નથી.
હા સ્ટ્રેન્જર્સ માટે આપણેે આપડી શાંતિ ને કુરબાન કરીએ છીએ.
અને વર્સ્ટ પાર્ટ એ છે કે આપણે વેલિડેશન માટે ડિપેન્ડન્ટ બની જઈએ છે.
એક્ઝેક્ટલી કોઈ કોમ્પ્લિમેન્ટ આપે તો સારો દિવસ બની જાય છે અને ઈગ્નોર કરે તો મૂડ ખરાબ થઈ જાય છે.
પણ રિયલ લાઈફ તારી વેલ્યુ લાઈક્સ કે કોમેન્ટથી ડિસાઇડ થતી નથી.
હા પણ સોશિયલ મીડિયા એ મારું માઈન્ડસેટ જ બદલી નાખ્યો છે.
ચાલ એક એક્સપેરિમેન્ટ કરીએ.
કયો.
આજે આપણે કોઈ ફોટો પોસ્ટ નથી કરતા અને જસ્ટ મુવમેન્ટ ને એન્જોય કરીશ.
હા સાઈસ એટલે કોઈ સ્ટોરી નહી કોઈ અપડેટ નહી બસ સાચી સાચું જીવન.
હા અને જો અગર આપણે ફોન યુઝ કરવાની અગર અંદરથી ઓર્સ થાય તો આપણે એકબીજાને રિમાઈન્ડ કરીશું.
ડીલ પર સાચું કહું થોડું ડિફિકલ્ટ રહેશે.
શરૂઆતમાં થોડું રહેશે પણ પછી ફ્રીડમ ફીલ થશે.
કાવ્યા તને લાગે છે કે ફ્યુચરમાં સોશિયલ મીડિયાનો ઇફેક્ટ વધુ વધશે.
હા ડેફિનેટલી પણ તેની સાથે અવેરનેસ પણ મળશે.
મને લાગે છે કે નેક્સ્ટ જનરેશન માટે તો રિયલ અને રીલ વચ્ચે ડિફરન્સ સમજવું વધુ મુશ્કેલ બનશે.
એક્ઝેક્ટલી એટલે આપણે હવે જ સમજવું પડશે.
ક્યારેક હું ઇમેજિન કરું છું કે જો સોશિયલ મીડિયા ના હોત તો લાઈવ કેવી હોત.
હું પણ કદાચ વધુ સિમ્પલ વધુ પીસફુલ અને વધુ રિયલ
આજ ન મુમેન્ટ કોઈ કેમેરામાં નહી બસ મેમરીમાં કેપ્ચર કરીએ.
પરફેક કારણ કે બેસ્ટ મેમરી અપલોડ નથી થતી એ હારડમાં સ્ટોર થાય છે.
ચલ હવે લાઈફ લીવ કરીએ રીલ નહી રીલ રિયલ.
બાય.